હલો જય શ્રી કૃષણ ના કેમ છો
મજામાં હો, તમે બોલો
બસ મજામાં ઘરે કેમ છે બધા
ઘરે બધા મજામાંજ
એમ ને ક્યાં ફરી આવ્યા હમણાં સ્ટેટસ રાખ્યા હતા મેં કીધું આ મુસાફરી કરે છે કઈ જગ્યા ફરી ને આવ્યા
હા, આજે તો હું ગઈ તી, અમારી બેન ને નાનું બેબી આવ્યું ને એના માટેને જોવા માટે ગયેલા નાના બેબી ને
અરે વા અરે વા સરસ કયા ગામડે છે
બસ અમારી નજીકમાં જ છે
બરાબર છે, હ, બરાબર ગરમી મુસાફરી કરી કેવી અઘરી લાગતી હશે નજીક હોય તો ભલેને બે, ત્રણ કલાકનો રસ્તો હોય તોને અત્યારે અઘરો જ લાગે
અઘરું લાગે છે પણ અત્યારે આપડે જોઈએ ને કે આપણામાં જે પારંપરિક રીતે જે બધા વ્યવહારિક કામો હોય એમાં તો જવું જ પડતું હોય
હા એ વાત સાચી એમાં તો પાછું પડાય નહી અને સમય ન જાય તોય આપને સાંભળવું પડે શું કરે બાકી મેં કીધું ફોન કરું મુસાફરી કરું સ્ટેટસ રાયખું તું તરત આજુબાજુના બધા નેચરલી સીન આવતા હતા રોડનું બધું મેં કધ લાવ પૂછા કરું કેવા સરસ કઈ બાજુ હાલ્યા
હમ
એટલે, સુ બાાકી મુસાફરી તો કરીવી અત્યારે બહુ અઘરી છે અને આ ગરમીમાં તમે જોઓ મુસાફરી કરીએ એટલે તો બાપ રે આપડો આવ બને એમાં એસી વગર જાય તો તો ગરમીમાં આપડા હાલત ખરાબ થઈ જાય છે શું કેવું તમારું
એકદમ બરોબર છે, અત્યારે મુસાફરીમાં તો જોઈએ તો ટ્રેન છ, ઓટો રિક્ષા છે, બસ છે, આપણે ઘણા બધા વિકલ્પ તો છે આપણી પાસે પણ જે આપણને અનુકૂળ આવે એ વધારે જરૂરી અને પાછું એમાં પણ અત્યારે તડકા ના હિસાબે બધી રીતે જવું પડે આપ
હા, સાચીને છોકરાઓ આપડા જોડે ભેગા હોય એટલે બને ત્યાં સુધી એમ થાય કે આપડે એસી માં જાય ને તો સારું ભલે અત્યારે એસી આપડા માટે હાનિકારક છે કે ભાઈ બહુ એસીમાં ર તો આપણા પગના સાંધા બધું જકડાઈ જાય પણ અત્યારે બધી જગ્યાએ જ તમે ગાડી જો, બસ જો ટ્રેન જો અત્યારે હવે થોડા સમય જો જો રિક્ષા એસી વાડી નીકળવાની જમાનો એવો
એ, વાત તો સાચી છે, તમારી પણ એના હિસાબે જે સરકારી બસો છે, એનું બધું હવે ધીમે, ધીમે, બધું ઓછું થતું જતું છે
હા, સાચી વાત
સરકારી અ લોકો એ બધી મુસાફરી માટે હવે ઓછી ચોઈસ કરે છે એમાં
હા, સાચી અને પણ તમે વિચારજો જો મુસાફરી તમારે કરવાની ઓચિતાની આવશે ને તો તમને આમ હાર્ડ લાગશે ને એમાં સરકારી બસોમાં તમને ઓચિતાનું જવાનું થશે આપેડે ભલે ઓનલાઈન પેલેથી જ બુકિંગ કરાવી રાખી કે ભાઈ આપડી સીટ બુક થઈ જાય આ પડે ઉભું ના રેવુ પડે તકલીફ નો થાય કોઇ પણ જાત ની પણ અ ઓન ધ સ્પોટ આપડે જાવાનું થાય ને આ સરકારી બસ માં જાવાનું થાય ને આ તડકીયામાં જાવાનું થાય ને એમાં એટલી ભીડ અને એ મુસાફરી કરવી એમાં ટ્રાફિક સિગ્નલ આવે બસ ઉભી રે ત્યારે કેટલી આપણને ગરમી થાય પરસેવો વરે આપણને ગમે નઈ એમ થાય કે આ હા ખભીછળ થાતા હોય આખો દિવસ આપડે અને એક વાતે જો વિચારીને તો
ચોકલેટ ચાહીયે
એક વાત જો વિચારી ને તો મુસાફરી કરવી હોય શાંતિ થી કરવી હોય ને તો સૌથી સારામાં સારી સર કરે સુવિધાઓ પૂરી પાડી હોય ને ટ્રેન છે, આગ ગાડીમાં તમે ટ્રેન ની મુસ મુસાફરી કરો સૌથી સારામાં સારી ન કોઈ કોઈ જાતની ઝંઝટ ન કોઈ જાતનું ટ્રાફિક સિગ્નલ લોકો ઈ જાત નું તમારે ઉભું રહેેવું પડે ભલે તમે નોર્મલ ડબ્બામાં, એસી ડબ્બામાં નથ જ તો ચાલો નોર્મલ ડબ્બામાં જાવ તમને જે બસમાં જે મુસાફરીમાં ગરમી તડકો સહન કરવું પડે ઈ બધું સહન કરવું ટ્રેનમાં ના પડે સૌથી સર
એકદમ સાચી વાત કરી આજે હું જવા ટાઈમે તો ટ્રેનમાં ગઈ પણ રિટર્નમાં મને ટ્રેન મિસ થઈ ગઈ એટલે મારે ઓટો રિક્ષામાં આવવું પયડું પણ ઓટો રિક્ષામાં ડાયરેક્ટ તડકો મારી ઉપર આવતો હતો અને પાછું અ હા, અને રસ્તામાં પવન પણ લાગે ને બધું જોઈ તો તડકા ના હેરાન હેરાન થઈ ગ્યા
હ, લું લાગી છે રિક્ષામાં કોને અત્યારે તડકો ભલે આપણને આવતો હોય હવા એ બધુ થાતું હોય પણ આપણને લું લાગી જાય તરકો તરકો તરકો. જ એટલો બધો પડે છે કે વાત ના પૂછ આપડે બીમાર પડી જઈ હાલતા ચાલતા આપડે જાય પ છીનો ઉટલો વળે ને માં માથામા દુખાવો થઈ જાય, ગરમી ના લીધે આપણું માથું ચડી જાય, પસીનો એટલો થઈ જાય હેરાન થઈ જાય આપડે
હમ્મ અને મુસાફરીમાં તો કેવું હોય છે, લોકો ઘણા લોકોને એવું થાય બસમાં મને પોતાને જેવું થાય છે, બસમાં કે ફોર વીલમાં કે એમાં જઈએ ને તો આપણનેવોમેટિંગ જેવું ફીલ થવા લાગે એટલે મજા ના આવે એમાં
હા, ના, ના, સર
ખુલ્લું હોય ને જેમ કે આ ટ્રેન છે, ઓટો રિક્શા છે, એવું જ મજા આવે
હા અ પર દૂર ની મુસાફરી હોય તો. બસ નો સહાય. સો લેવો પડે ટ્રેનનોો સહારો લેવો પડે અને બહુ સારી એવી હોય તો ભાઈ બા ઈમરજન્સી હોય તો આપડે પ્લેનમાં ભી જવું પડે.
હા તો ખરું છે.
હા એટલે જ ને એટ મુસાફરી કરવી ગરમીમાં બને ત્યાં સુધી એમ થાય કે નોકરીને ત્યાં સુધી સારું છે પણ હવે બાય ચાન્સ થાય જાય છે તો શું કરીએ આપણે.
હમ. ના ના આપડે સમયે સમયે મુસાફરી કરવી. પણ. જરૂરી છે અમુક જગ્યાએ. જવું પણ પડતું હોય છે આપણે વ્યવહારિક લઈને વ્યવહારિક રીતથી કયો કે પછી આપણે બાળકોને બી અત્યારે આપણે સ્કૂલમાં મુક.
હા સાચી વાત છે ના ના મુસાફરી માં જો બાળકો હેરાન થઈ જાય ને તો આપડે ભી હેરાન થઈ જાય છોકરાઓને લીધે એ શાંતિ થી એક જગ્યાએ. પાછા બેસે નહી આપડ ટ્રેનમાં હોય તો વાંધો નહી હરી ફરી શકે તો ટ્રેનમાં તો આવજાવ કરી શકે રમી શકે એટલું. એટલી સુવિધા હોય છે જગ્યા હોય છે વચ્ચે સ્પેસ ના હોય એટલે વાંધો લાવ પણ બસમાં તો છોકરારો એક એક જગ્યા બેસી ને. કંટાળી જાય એમાં વકરાઈ જવાઈ. એમાં આઠ દસ કલાકનો રસ્તો હોય, તો તો બાળકને શું ને શું થઈ જાય બાપરા એને હાચવા વસમાં થઈ જાય આપણને.
એકદમ બરોબર છે, બસમાં કે ઓટો રિક્ષામાં કે બાઈકમાં ગમે પણ ગમેમાં પણ જઈએ એટલે બાળકોને તો હેરાન પરેશાન થોડીક વાર માંન શાંતિથી બેસી શકે.
હા એને તો સાચુ એટલે શું ને કે લાંબી મુસાફરી કરવી હોય ને લાંબી મુસાફરી જેમ કે આ ઢ નવ કલાક નો રસ્તો હોય, તો એ જવામાં છોકરાઓને સાચવવા બહઉ પડે છે એટલે બનેને ત્યાં સુધી હું તો એમ જ કહું, કે ટ્રેનની જ ટિકિટ કરાવી ટ્રેનમાં જ આવ જઉું ભલે બે દિવસ મોડા જાય પણ ટ્રેનમાં ટિકિટ મળી જાય ને તો એની મુસાફરી કરીને તો શાંતિથી અને આરામદાયક થાય, અને આપણને કોઈ પણ જાતની તકલીફ ના થાય શાંતિ થી પોહોંચી જઈ શકીએ, આપણને થાક ભી ન લાગે એમાં, આ બસ માં તો હેરાઈટ થતા થતા જાય વચ્ચે કેવા લોકો આવે કેવા નહી ક્યાં ઉભી ર કેટલું મોડું થાયને કઈ નક્કી નો હોય.
આપણે ઝડપથી પોહોંચી પણ જઈએ, અને બસ માં વાર પણ લાગે અને હેરાન પણ થઈએ જોવા જઈએ તો.
હા સાચી વાત છે એટલે સરકારની આ સુવિધા બસ ની છે, ટ્રેન ની છે એ સુવિધા એ સારી પાડી છે થોડી, અને અત્યારે જુઓ ને અત્યારે ગામમાં ગામમાં આપડણે, એક ઘરે થી કોઈના બીજા ઘરે જવું હોય તો મુસાફરી કરો તો આપણે ઉબેર કરી, કે આ ઓલા કરી કે ગમે કરી એમાં બી બે ત્રણ કલાક થઈ જાય છે પોહચતા પોહતા બોલો એટલી મુસાફરીમાં આપણને થાક લાગી જાય છે આપણેે ઓટોમાં જાય છે ને તોય.
હા.
એટલે, આવી ગરમીમાં તો બનેને ત્યાં સુધી એમ થાય કે મુસાફરી કરવાનું ટાળવો જોઈએ. પણ, હવે વેકેશનની સીઝન આવી હોય ને આપડા લોકો ઘરે કોઈ આવ્યા હોય તો આપડે ભાઈ જવું પડે ક્યાંય લઈને ફરવા લઈ જવા પડે, બધું દેખાડવું પડે આપડા ગામમાં શું છે શું ને ઈ લોકો ને બી બીચારા ને, એમ થાય કે ના નાલ અમે હરવા ફોરવા આવ્યા છી તો જાયએ એટલે એના લીધે આપડે જવું પડે.
હા એ બરોબર છે, અને આપડે જો વધારે સમયની મુસાફરી હોય જેમ કે સાત આઠ કલાકની, વધારે આપણેે દૂર જવાનું થતું હોય, તો આપણેે ખાવાનીને એ બધી પણ ચિંતા હોય બાળકો સાથે હોય એટલે બારનું કઈ ખવડાવવાનું પણ મન ન થાય, એટલા માટે આપણે ઘરેથી નાસ્તાની બધી તૈયારી કરીને જાવુ પડતું હોય.
સાચી વાત છે નાના એ વાત સાચી વાત કરે છે, સામાન આપો એટલો હોય છોકરા બી હોય, અને નાના નાના જેમ કે બે ત્રણ વર્ષ ના છોકરા જોડે બે ત્રણ રમકડા લે આપડે બધું સાચવું બસ માં સાચવી ને આપ કંટાળો હોય. સામા રાખવાની જગ્યા ના હોય, અને ભીડ ભી કેટલી હોય અને આજુબાજુ આપડે એમ કહી ન શકાય કે ભાઈ તમે જા હોય ને ઉભા રહેવાની જગ્યા હોય એમાં આપ વિચારણ શું આવે ખસ ખસ એટલે આ મુસાફરીની જગ્યાએ તમે ટ્રેન ની સુવિધા જોશો તો સારી હશે ટ્રેનમાં તમે શાંતિ થી બેસી શકશો. આરામ થી જઈ શક શો ગમે તે જઈ શકશો જેમ કે નાના છોકરાઓ ઘડી ઘડી પેશાબ પાણી કરવા જવું હોય તો ટ્રેનમાં જઈ શકે બસ માં ના જઈ શકે.
હમ્મ. ટ્રેન માં એક વસ્તુ છે કે આપડે સમય સર જ પહોંચવું પડે ટ્રેનના ટાઈમે બાકી જો આપણે ટ્રેન સિવાય બીજા વાહનોમાં જઈએ સાધનોમાં તો એમાં આપણે આપણા આપણા સમયથી થોડુંક જો મોડું થાય એના સમયથી તો આપડણે પાંચ દસ મિનિટનો વેઇટ પણ કરાવી શકે પણ જ્યારે ટે... થાય તો આપડે એના સમય જ જાવું પડે.
ના ના એ વાત સાચી પણ જો તમે કે છો કે પાંચ દસ મિનિટ વેટ કરે તો ઈ વે કોણ કરે કે જે ટ્રાવેલ્સ બુક કરાવી હોય ને ઈ કરે બાકી જે સર કારી બસુ છે ઈ તો ભલે આપડે નથી થત થતું. સુવિધા સરકારી બસ માં નથી મલતું અને એક વાત તો જોઈ લો કે ભઈ જો સમયસર ટાઇ ટાઈમસર કોઈ પણ વાહન આવી જાતું હોય ને તો આપણને બે કલાકની મુસાફરી હોય કે બે કલાકનો રસ્તો હોય ગમે ત્યાં હોય આપણે ટાઈમસર પહોંચી જાયને તડકા પેલા તો આપણને વાંધો ન આવે.
હા એ વાત એ વાત પણ છે અને ઘણી વાર એવું થાય આપડે મુસાફરીમાં બોર થઈ જાય બે ત્રણ કલાક હોય એટલે હવે એમ થાય કે જટ આપડે પોહોંચી જઈએ તો સારું. એટલે હું તો શું કરું હેન્ડ સ્પ્રે લગાવી ને ફોન સાંભળી લવુ કા ગીત સાંભળી લવ ફોનમાં વાત કરી લવ એટલે આપડી મુસાફરી પણ સરસ થઈ જાય. અને આપડે મજા આવી. જાય થોડીક મનોરંજન પણ
હા અને જો આપ આપણે લાંબી મુસાફરી કરી હોય તો બંને ત્યાં સુધી આપણે ગાડી બાંધીને જાય ભઈ આપડે લા પાંચ કલાક નો રસ્તો છે કે પાંચ છ કલાક નો રસ્તો જેમ કે આપડે ગીર ફરવા જવું છે કે ગમે ત્યાં ફરવું છે તો આપડે ઈ મુસાફરી લાંબી કરવાની છે તો આપડે બને ત્યાં સુધી ગાડી કરીને જાય. કે ભઈ ગાડી આપણને પડે કારણ કે બસ માં જઈએ તો બસ તો એ ટાઈમ ટાઈમ આપણને જગ્યા ઉતારી શકે અને બસ સ્ટેન્ડ જ આપણે ઉતરવું પડે બીજી જગ્યાએ આપડે હરવા ફરવા જવું હોય તો આપણે રિક્ષામાં ને બધું જવું પડે પડે કરવું પડે. આપણી પાસે શું ગાડી હોય તો આપણે પોતાની રીતે ગમે ત્યાં જગ્યા ઉભી રખાવી શકી ગમે ત્યાં જગ્યા આવી જઈ શકી ગમે ત્યાં એટલું મોડું થાય તો આપણને વાંધોનો આવે પોતાની ગાડી હોય ને તો.
ઈ વાત તો સાચી છે તમારી પણ આજના જે સમયમાં આપડે જોઈએ કે પેટ્રોલ ડીઝલના ભાવ એટલા વધી ગયા છે ને લોકોને પોતાની જે પર્સનલ વાહન હોય એના કરતા જે કેમ કે પેટ્રોલ ડીઝલ ના ભાવ જ એવા છે કે લોકો અ વધારે હેરાન
ના ના સાચી વાત છે હવે આપડે બી ધ્યાન રાખવાનું મુસાફરી કરવી તો ધ્યાનથી અને શાંતિ થી કરવી નઈ તો નય કરવી
હા અને બને ત્યાં સુધી મનોરંજન કરવાનું એટલે મુસારફરી પણ સરસ થઇ જાય ને આપડો પણ ટાઈમ જ
હો સા સાચી વાત છે. ના ના બેઠા આ છોકરા ને પેલું આપડે મોબાઈલ બ એ બધાને કેટલી વાત કરીએ એ બધું મનોરંજન છોકરાઓ માટે આપડે બે કલાક નો રસ્તો હોય ને તો જલ્દી ખૂટી જાય. પણ લાંબો રસ્તો હોય ને તો આપણે છોકરા ને હાચવા વસમાં પડે છે.
હા સાચી વાત છે.
હ સારું ચાલો આવજો. પછી નીરાતે બાજુ કરજો મુસાફરી અમારા ગામ ની.
હા ભલે ભલે.
ઓકે ચાલો.
હા હા, જય શ્રી કૃષ્ણ.